હલો નમસ્કાર.
નમસ્કાર અવાજ આવે છે.
હા આવે છે ને.
હા આજે આપણે પરિવારમાં સ્સ અને સ્વતંત્ર સ્વતંત્રતા વિશે વાત કરીએ
ઓ સરસ વાત છે.
આજનો વિષય એક રસપ્રદ વિષય પર વાત કરીએ પરિવારમાં સ્પેસ અને સ્વતંત્રતા તને શું લાગે છે, આ બંને કેટલી જરૂરી છે.
હા બહુ સરસ પ્રશ્ન તમે મને પૂછ્યો મને તો લાગે છે. કે બહુ જ જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની અલગ ઓળખ વિચારધારા અને જીવન જીવવાની રીત ધરાવે છે. પરિવાર સાથે રહે હોવા છતાં થોડું વ્યક્તિગત સ્થાન હોવું જરૂરી છે.
સાચું છે. પણ ઘણા ઘરોમાં એવું જોવા મળે છે, કે સ્પેસ શબ્દને સ્વાર્થી પણ માનવામાં આવે છે, એટલે કે જો કોઈ પોતાનો સમય માંગે તો તેને અલગ પડી જવું છે. અવગણવું માનવામાં આવે છે.
હા આ એક ગેર સમાજ જ છે. સ્પેસ નો અર્થ પરિવારથી દૂર જવું નથી. પણ પોતાની અંદર શાંતિ અને સંતુલન જાણવા માટેનો સમય છે.
તો પછી સ્વતંત્રતા શું છે? શું તેથી અલગ છે.
હા થોડો ફરક છે. સ્પેસ એટલે વ્યક્તિગત સમય અને જગ્યા જયારે સ્વતંત્રતા એટલે પોતાના નિર્ણય લેવાની છૂટ જેમ કે કારકિર્દી મિત્રતા કે જીવનશૈલી માં પસંદગી
સમજાયું પણ જયારે પરિવારમાં મોટા લોકો હોય તેઓ ઘણી વાર પોતાના અનુભવના આધારે નિર્ણય લે છે. ત્યારે યુવાનને સ્વતંત્રતા કેવી રીતે મળે
આ એક સંતુલન નો પ્રશ્ન છે. વડીલો નો અનુભવ મહત્વનો છે. પણ યુવાનો ની વિચારધારણા પણ માન્ય હોવી જોઈએ. બંને વચ્ચે સુમવા જરૂરી છે.
સંવાદ ખરે ઘર ક છે. જો વાતચીત ખુલ્લી રીતે થાય તો ઘણા વિવાદ ટળી શકે છે.
બિલકુલ અને સ્પેસ નો અર્થ એ પણ છે. કે દરેક ની પ્રાઈવસી નો માન રાખવું. જેમ કે ફોન ચેક કરવો, કે વ્યક્તિગત બાબતોમાં વધારે હસ્તિક શેપ કરવો ટાળવો
પરંતુ ક્યારેક ચિંતા પણ હોય છે. માતા પિતા માટે બાળકોની સલામતી મહત્વની હોય છે. એટલે તેઓ હસ્તક્ષેપ કરે છે.
હા ચિંતા સ્વાભાવિક છે. પણ વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. જો વિશ્વાસ હશે, તો સ્વતંત્રતા આપડી સરળ બને છે.
તો શું કહે, તું શું કહે, શું સ્વતંત્રતા આપવાથી બાળકો વધુ જવાબદાર બને છે.
હા મોટા ભાગેબાની છે. કારણ કે, જારે તેમને પોતાના નિર્ણય લેવાની તક મળી ત્યારે તેઓ તેના પરિણામની જવાબદારી પણ લેતા શીખે છે.
અને જો ભૂલ થાય તો
ભૂલ જીવનનોો ભાગ છે, પરિવાર એ જગ્યા હોવી જોઈએ જેં વ્યક્તિ નિર્ભર રીતે ભૂલ કરી શકે અને શીખી પણ શકે છે.
હા ખુબ સુંદર વિચાર છે પણ ક્યારેક. સ્વતંત્રતા વધારે મળી જાય તો તે ઘેર. વ વપરાશ પણ થઈ શકે છે.
સાચું છે એથી મર્યાદા હોવી જરૂરી છે. સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આપવી જરૂરી છે.
એટલે કે ફ્રીડમ વિથ લિમિટ.
હા એકદમ. અને આ મર્યાદા પણ સમજણથી નક્કી થવી જોઈએ. બળજબરીથી નહી.
પરિવારમાં સ્પેસ અને સ્વતંત્રતા જાળવવા માટે. શું કરવું જોઈએ.
પ્રથમ તો દરેક વ્યક્તિને સાંભળવું જોઈએ. બીજું વિશ્વાસ પરનામું હોવું જોઈએ. ત્રીજું નિયમો બનાવતા પેલા બધાની સહમતી લેવી જોઈએ.
અને શું. વ્યક્તિ એ પોતે પણ પોતાની મર્યાદા સમજવી જોઈએ.
ચોક્કસ સ્વતંત્રતા એટલે કઈ પણ કરવાની છૂટ નથી. તે સમજદારી થી જીવવાની કળા છે.
આજે જે વાત થઈ તે ખૂબ મહત્વપૂર્ણ છે. ઘણી વાર આપણે આ બાબતોને અવગણીએે છીએ.
હા અને જયારે સમસ્યા થાય છે. ત્યારે સમજ એ પણ છે કે સ્પેસ અને સ્વતંત્રતા કેટલા જરૂરી છે.
એક વાત. ફરી કરું શું પરિવાર અને વ્યક્તિગત જીવન વચ્ચે. સંતુલન શક્ય છે.
હા જો બંને પક્ષ સમજૂતી અને સંવાદ માટે તૈયાર હોય. તો સંપૂર્ણ શક્ય છે.
આ આપડી વધુ ચર્ચા. આગળ વધે તે ખરેખર આંખ ખોલનારી રહી.
હા સાચી વાત છે.
હા ગઈ કલે. જે ચર્ચા કરી હતી તે વિશે આગળ વાત કરીએ.
ચોક્કસ.
તને એવું લાગે છે કે. આજના પરિવારોમાં સ્પેસ ની જરૂરિયાત વધી ગઈ છે.
હા ચોક્કસ. ખાસ કરીને આજના સમયમાં દરેક વ્યક્તિ બહુ વ્યસ્ત છે. કામ અભ્યાસ સોશિયલ મીડિયા મિત્રો. બધું જ જીવનમાં જોડાઈ ગયું છે. તેથી વ્યક્તિને પોતાનો સમય જોઈએ છે.
પણ પહેલા સમયમાં લોકો જોડાયેલા રે રેતા છતાં ખુશ રહેતા તો હવે શું બદલવું.
હા પહેલા સમયમાં જીવનની ગતિ ધીમી હતી. હવે સ્પર્ધા વધી ગઈ છે. સ્ટ્રેસ વધ્યો છે તેથી માનસિક શાંતિ માટે વ્યક્તિને એકાંત અને સ્વતંત્રતા જરૂરી છે.
એટલે સ્પેસ હવે માત્ર સુખ માટે નહીં પણ માનસિક આરોગ્ય માટે પણ જરૂરી છે.
એકદમ સાચું જો વ્યક્તિને પોતાનો સમય નહી મળે તો તે થાકી જાય છે, ચીડિયું થઇ જાય છે.
ક્યારેક એવું પણ બને છે, કે પરિવાર ના સભ્યો એકબીજાની સાથે રહેતા હોવા છતાં એકબીજાને સમજતા નથી.
હા કારણ કે તેઓ વાત નથી કરતા સ્પેસ નો અર્થ એ નથી કે સંવાદ ઓછો કરો પરંતુ સંવાદ વધુ જવાબદારી કરવું
હા બહુ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ઘણા લોકો સ્પેસને મૌન અથવા દૂર રહેેવા તરીકે લઈ લે છે.
સાચું જયારે સ્પેસ એ તો સંબંધને મજબૂત બનાવવાનું સાધન છે, તોડવાનું નથી
શું તને લાગે છે કે ટેકનોલોજી પણ સ્પેસ અને સ્વતંત્રતા પર અસર કરે છે?
હા બન્ને રીતે એક તરફ તે વ્યક્તિને પોતાની દુનિયામાં ખોવાઈ જવા દે છે. બીજી તરફ પરિવાર સાથે સમય ઓછો કરી દે છે.
એટલે સંતુલન અહીં પણ જરૂરી છે.
બિલકુલ ટેકનોલોજી નો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ
ક્યારે કે માતા પિતા કે છે, કે બાળકો બહુ પ્રાઈવેસી માંગે છે. શું તે યોગ્ય છે?
હા પણ મર્યાદા સાચી બાળકોને પણ સમજવું જોઈએ કે પરિવાર નો વિશ્વાસ તોડવો નહી.
એટલે પ્રાઈવેસી અને પારદર્શકતા બંને સાથે ચાલે.
હા બંને વચ્ચે સંતુલન જ સાચ્ચો માર્ગ છે.
ક્યારે વડીલોને લાગે છે, કે સ્વતંત્રતા આપવાથી બાળકો હાથમાંથી નીકળી જશે
આ એક ભય છે, પણ વિશ્વાસ રાખવો જરૂરી છે. વધુ કડક નિયંત્રણ ઘણી વાર વિપરીત અસર કરે છે.
એટલે સ્વતંત્રતા આપવાથી સંબંધ વધુ મજબૂત બને છે.
હમ. કારણ કે તે પ્રેમ અને વિશ્વાસ પણ આધારિત હોય છે, ડર પણ નહીં.
શું તને લાગે છે, કે દરેક વ્યક્તિ માટે સ્પેસની જરૂરિયાત અલગ હોય છે?
ચોક્કસ કોઈને વધારે એકાંત ગમે, કોઈને ઓછું. તેથી એકબીજાની જરૂરિયાત સમજવી જ જોઈએ.
આ માટે શું કરવું જોઈએ?
ખુલ્લી વાતચીત, સહાનુભૂતિ અને સમજણ
જો કોઈ વ્યક્તિ પરિવારથી વધારે દૂર રહેવા લાગે તો શું તે સ્પેસ કહેવાય?
નહી તે કદાચ અલગા હોય શકે છે. સ્પેસ એ તંદુરસ્ત અંતર છે. જયારે અલગાવ નકારાત્મક હોય શકે છે.
આ વચ્ચેનો વર્કજવો ખૂબ જરૂરી છે.
હા. કારણ કે ઘણી વાર લોકો આ બંનેને ઘેર સમજે છે.
તો શું કહે? શું સંયુક્ત પરિવાર પાસ શક્ય છે.
હા શક્ય છે, પણ થોડું પડકારજનક છે. કારણ કે સભ્યો વધારે હોય છે, અને વ્યક્તિગત જગ્યા ઓછી મળી છે.
બરાબર આજે આપણે સમજના બહુ મોટા વિષય સારા વિષય પર ચર્ચા કરી આપણે ફરી મળીશું આવજો
ચોક્કસ આવજો